બરોબ હા મો ભ
બોલો
શું કરાવતા ક બાુુંડ જ હ
ગમાં આવ ત એટલે છેેત્ર તો ટાવર આવતો જ ફોનો વાત ન થાય ગમાંય એટલે એરી વાત કરો ચોસ મિનિટ
મ ખોટો ને અમે ઘેલી બેઠા કાર તરફી ને બેઠા જ મજા ફટટે જ હગી અમરો તો વેરે કોટ મહિનો દોઢ મહિના કલાક વેરે વેલા ને વાત ભૂલતો હોય મને ફો ે મેં કા પોપટે શું વિચાર કદી કદી કુડે મોલે ફોન ના કરે
હમ
તને ભ ત મંદિરય તો હો મો હું હાલને ફોન કરશ મેગી તો એને શો મગ તો પે ગયો ઈદ ખબર ની પડતી કદી
જ
ના ના એવ તો કોઈ ફોન તોને કોઈ કરતો હું આ ર બે આ ફોન તક કદમું હું મા કોં મા બધા ડફળ પયા ત
ઓ કઈ વાત હ કમાવાની ઓપ્શનમાં મગમ ના
કમા શુંય કમાતા ત માટરી કરતા કોણી કાઢે ને કાે શું બધું કમા તો દવાાર બ રો
કરા હોવા ટોડે ટોળદ મેન મે કદી ફોન કરતો એમ તોરે જ રહ છોકરા શું કે તકા આરેારે વાતા પૂપ ટાઈમ કે મને ક એટલા મળ્યા ને એટલા બધા ક એટલે પપડકે તારેા રાગે એટલે કેગ જવો હતો એટલેો કર હા રો યાદ કરાવે એટલે મેં કીધું મેં તો એને ક કીધું મેં તો એને પૂછ્યું બહુ બામ પૂછ્યું તો ક એ ના ક તો મેં કીધું તો એને લીધે કોઈ મારા વાડે મને ફોન નથી કરતા હોય છેારું નથી કરતા હોય
ના ના વ તો કો હિન્િ બણ આોધ અહ્મદ અલ્ને ક દેવઈ તો હ સરખ પાડ શન દેવા હવે પોપટ રાખ ગે એલા અડધ તો ગોળ તમે કર્યો છે કે કે નહી
હા એ વાત મને એક દ યાદ કરાયું આ મેં કીધુંાઈ મેં તો એમ નથી પૂછ્યું દ હું બને એ ઘરે એક દી વાઠે વસ માં કીધું એને ઘરે જ ત એને પૂછ્યું તો
હમ
કીધ હવે તો તનેમ્લેટ રહે ને કે મજા જાતી કીધું
હમ્મ.
એ શ સુકરા ઉવદીદ કરરા મનેક શનવાળ ન કો ક શનવાળ ગોડો કર્યો મે માે
ને હવે તો નેચ મલીીંદ
મરાયો મરાયો મરાયો
રુદ્રવાયા તે
દૂધ ભરાવા આવ ત ઈ તો નઈને અમે મો એક અગરબત્ અમને સાલું કરી છે કોળ દિવવને એટલે કરવાય દો
હમ તમારા ઘરનું એક એટલે
રેડી બે
ના એક ટાઈમ ગમે ત્યારે કરવાની હોય
બી શાંતે
હો શાંતિ છે.
બસ બધા મજામાં છે અત્યારે ફોન આવે ટાવર ને અહિયાં તો ટાવર આવે તો શું વોટ્સપ ટાવર આવે
હો છેલા
ફોન કરો
જીઓ નો ફોન ટાવર લાવચ તો ટાવર જ નથી આવતો પછી શું ક્ષેત્રમાં બધાને ટાવર ની તકલીફ તો થાય પણ તો હાદા મોબાઈલ માં તો
હમ્મ.
એ બે છે
હમ્મ.
એમ
હમ્મ બોલો
તો છેતરા છેતરા વાળા તમારે નજીક નજીક વાળા તો ગ્રુપ બનાવો બધા લાખ લાખ રૂપિયા ઉઘરાણી કરે
હોસ તો
અને કરો ટાવર ઉભો કર ટાવર એમ કે ટાવર ઉભો કરો તો કે હું ઉભો પડ તમારે કોઈ નઈ અડસલ ના વાત કરવામાં એમ
દો હજાર રૂપિયા જ એમને પાંચસો મસાલા બંધ
તારા કાકાના નંબર
ઓ કાકા નેમું તો કરે પણ આવડો ખુદને નવમું ઉપર કર જોઈ મારા કાકા નામ ઉપર
ત પછી તમારો નંબર કદી દામળીયો
ઉમાર રહજી વાર છે થોડીક
જેવી એ પણ એમ કહો તો આગેટું આગે તમ હવે તો
હવે થઇ જવાનું હવે કરાવી દે પૈસા પૈસા આવે એટલે પહિ ક્રેડિટ થાય હમ્મ પૈસા મારા બેટાને
શરીર ને મગજ અને સવ કર પૈસા છે પેલું તો સલચારના ઓપડું વિચારવું કે મોણસ જોડે શું વાત કરવી ચ બે અહીંયા થી મોરાષ્ટ્ર એક કેરીટ બંધા યોથા પૈસાથી નથી બંધાથી પોપટ
ના ના ઈ તો તમારે હારી વાત હે.
હા
હમ્મ
બીછે મને વેવાર બોલો
હા મોણશના કેના કાકા ગમે તે ભાવ ઓછા પણ લાગુંઠ ના થાય
હમ્મ હમ્મ
જે મોણસ ને કોસ તુરી વ્યવહાર મોટો અહિયાયાથી કેડીટ વધે તેમ
ના ના ઈતો હાચી વાત ત્યાંતો ક્રેડ વધી જ હાવ ખરાબ થયું મારા ગમે નથી ભલે ફોન આવે માનતને એ સ જેડ ફોન આવે મ તો ફોન ઉપડ રિવુજ ના થાયને હા તો હવે ઉપાડતા નહી મહિનો બે મહિના વસમતય જા મહિને તો ફોન એમ રાખી કે ફોન વસમતો વળી બંધ રાખતો
હા
ભલે ઘર થી આવે ગમેને ફોન એમ એમ થાય મારોર કોનુ વાતજ ના કરવી એકલો રેવું
એ એકલા તમે તારા બાડો મગજ થાય કંટાળા આવે છે વાત કર્યા થી માણ મગજ ફરીજ થાય.
ના ના એ તો થ ધીરે ધીરે ધીરે ગાડી ઈ પાતા ઉપર લાવતા લાવતા હવે થોડા માથે આવી હે.
હ કદી એક કલેવ મગજ એવું લેવરાય જ નહી કદી પોબટ મેં તો તન વાત જયાતશું કીધુંતું તો હોવ હોવ કરી જો એટલે તો હકીકતમાં કેવા નેલાની વા વા મને ડફોળ બનાઇ જાનેકા. મેં કીધું તારેા પોપટ કોઈ ભી ન કરવુ હક કરવુ હો હોવ ઘુમા હોવ કરેજો ન ફરે જયો. તમે કીધું હવે એને યુગ લાગે કરવા જો ઘણું કેવા લાગ છેને એમ લાગશે કે માજી વાતો
હવે મારે ધંધો બધો કર્યો પણ હવે માર તબીલા ખોડા મે લેવા પણ મા હવે થાય એમને હવે આટલે થઈ ને કે એક વાત છે કે આટલે તમારે ઘરે થીથને દુકનું દીધું પણ તમારેર મારે વિહો માં લેવો પડે બોલો વગે ખાલે ખાલી હાથ
કમેમ
હા હડે કર શેનો માર આટલું બધું હાક હડે શવા શળપ્રો માનતા ની છોકરી
જય માતાજી મહારાજ કોણ ચાલે
શી ઘર મારી બીટી વ કો પેલા ગોળા ને ફોળા બધા કાતાથ એ નુકસાન કરાય છે મારે બેઠું ચીર કો દવા મેં કરાવી નેઈ ટાઈમને મળેને એમ છો હવે રે રને મારે
દરીએ ભે મારે મારેડું તો ભી ચમાસની એલર્જી આવી છે અત્યારથી ન
મથાની વા મથા તો શ તમે હવા ન હાથ વા હું ખાલી નીયર ન આ તો પરસ રીબ રી થઈ એટલો વાયરો હોય તોય હમ અને આટ લ ને માર છેતે લ લેબડ બની ક એટલે અરે પાંચ મિનિટ તો બે હું જ પડે હ નહી તો પાંચ મિનિટ તો વીહ લેવો પડે
માર પડ એવો છો કમળ પડ્યામ
શી ખર શેરીતમાં કમરચો હમણાંતો ચદ પણ નથી હમણાં માર પીડો ખાવા પેલા તો ખાવા દ તું ચિલો હોય. ખાવાય નઈ એક ટાઈમ બસ એ હવે એ હવા નથી શરાબ બી પીતો નથી.
ના.
હા બસ કોઈની પણ ભેટ તરી રોટલો બાર એક વાજે ખયો- ભાવે તો બાર એક વાજે ખવા પર એજ બી દીધી બાર એક વાજે. નારા ભૂખ લાગતી. ભૂક ભુકે લાગતી કોજરો શ્વાસવા તસો.
કોામમે પણ તું વ મેં એ કે તારે એ તો પેલા તો નિધાન કર સ. ગમે બે તોનેમ ધંધો તો આપડવો પડે ને
હા એટલે કોણ તો તો કરવું પડશે કોક બતાવ ઓ ના ના એ તો મને વાત વાત. એટલે તો. શું કરો મારે બટા હવે બતાવું હશે. તો એ ચ્છા છે અરે કર કોઈ. એમ આર કરવા બીા રિપોર્ટ ખોટ એમ આર હોય બધું ખબર પડી જાય ને
હ.
હમ.
સવા ઈ પહેલો મે કોહ ગમેથી કોહ. તને એવો દેખાય કે દેશી દવા પૂર હો ને મહિને પંદર ભૂખલી પાવડર મળતો શસ પ કંટ્રોલ કરવામાં શ્વાસ નથી થડે એમ.
હ. બ શવા છે હમણાં મારે શવાસે બી તો ઓ
આ.
શ્વાસ ની તકલીફ થઇ જઈ શ્વાસ વાડે
અ મ મોયિક હોવા શવાશયાતિ સડયમ.
એમ હું ઈ કોણ છ મારી બેઠું છે ને હમ નથી મારે થ મો ગરમી ફરી કોઈું બધું હતું એના કારણે
આમ તને તારા મનથી તો કિલોમીટર અડધો કિલોમીટર હેડેમ ચમ ચમ થાય.
એટલે આ કિલોમીટર ની વાત શું કરો ત ને બસો મીટર ની થથીયરી કેતન
ના ના એટલેમ શરીર ની અંદર તને બે શ્વાસમાં અમુલ આવવા મળે કે
એટલે વાબા આ ઈ કોણ કીધું આટલે થઈ ને એ કે હા રમણટી મા ઘ એટલે અમ થાય એટલેમ. બે હું પડ આપડે મોટો ખોલ ને હા લેવો પડે એટલે હ અશક્તિ હું થઈ જ હ
હા તો તો એમરઆઈ કરાવો કોઈ હમ બરોબર આપડ ઓક્સિજન છે શરીર. તમારું કોઈ.
એમ થાય. આપડેમ બેહ એટલે બેહુંડે એમ આખું શરીર ઓલું ચ છૂટું થઈ જાય ને એમ. પગ કોમ ના કરતા એવ હા પાંચ મિનિટ છને હા વહ મળલીને ફરી કોમ કર હેડ એમને
હા. મને તો ભગવવા ને મને વાત કર આવી કડક વસ્તુ છે. એટલે તો ત્યાં ખબર ના પડે ને એમ
ના હામાંથી તથી બધી કરી વિચાર તોી હમામ શંક બે કાોઈ શકે કોઈ વધરો દવાખણયં મારે તો એરેઈછ કરવાનું નથી. જો આઠ નવ હજાર રૂપિયા થાય છે અમારે કર બધ એ હોય. નિધન તો આવે ગમે બીજું કોઈ ફોલ્ટ હોય ગમે એ હોય શ્વાસ ન તો એ હોય. ક કોઈ એમ એક વાસે કે કોઈ કિટની ફેક્શન નહ. તે થોડા માું નુકસાન ગો લીધેલ ને વધારે.
હા.
ગણે તમે તને શું વાત કરો દાને હો કોણે લીધેલો હોય તો મહિનો બે મહિના હર એટલી લીધેલો હોય તો પછ શુંતો હાલત.
હા એટલે હું એ કો એમરઆઈ કરાવેટલે ખબર તો પડે તકલીફ છે કો કોઈ માડો અંદર કોઈ. ઈજાચી એક છો છો.
ગોળન ગોળન શું વાત થોડી જે લેવામાં તો ગમે હોય છે આડે જલ્ જેલ થ ત તોમ. ફન ત હમ. ભારે ભારે ગોણીને બોણી લ જલને.
એેમ.
હમ. ગો આ તો હે.
તિથથી કરી તિથીિ કરી મે ક તપા કરાવી તપા.
હમ તપા કરાવ્યા તેથી હવે હટે તે. ચીધા તીત જ છે હવે છઠ નહી છે.
એમ તોમ તો આ દસમ છે કે ગ્યાર છી ને.
જ. હ હેમ.
હા.
તી તી એ વાટ રંગ બેઠા.
તરમાટોડશે.
બસ ઠોર છે.
હા.
હમ તમારે ચ વર્ષે જ પણણ.
વરસાદ તો અરે તો શું કે તને ખબર વરસાદ નીર તો વાત જ આવે છે.
એમ હમ. મારે મારે એક આવીને જોઈ જ વળ ને તો આવ્યો નથીને.
હમ.
હ વાવ પણ બાદરી વાવી પી વાવી મોઘા ભ મારે.
ના એટ બારેડ બારી નીકળ ને હેડ.
એટલેને.
હા.
બાદરે તો ઉ જી છે ને હવે. ાર તો વાવી વાબા નથી બો મીઠાઈાર થોડો કોરો પડતો મારાર.
એમ.
હમ.
હા.
હમ.
રેડી ઓ શાંતિ
હા.
હમ ટાવર હો તોથી વાત તો કરાવ દે.
ફાઈન હોન ન મુદા ની વાત કરાવું. અ હમ બ ફોન હ્યા હતાપ. ખરે છે કર બપ આવે તારે તો એમને.